ઓ.
હલો, નમસ્તે.
હા, કેમ છો?
હલો.
કેમ છો?
હું મજામાં તમે કેમ છો?
હું પણ મજામાં છું. આજે હું બસમાં આવી રહ્યો હતો એટલે એક ટોપિક યાદ આવ્યો.
ક્યાં ટોપિક?
પબ્લિક ટ્રાન્સપોર્ટ અને અ પ્રાઈવેટ ટ્રાન્સપોર્ટમાં શું સારું?
હ, વાહ આતો ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે.
હા, આજકલ બધાં લોકો ટ્રાવેલ માટે અલગ અલગ વે વેહકલ્સ વાપરે છે.
હમ, કોઈ બસમાં જાય છે કોઈ ટ્રેનમાં. હા અને કોઈ પોતાના ગાડી વાપરે જ છે.
હા, પેલા પબ્લિક ટ્રાન્સપોર્ટ વિશે વાત કરીએ.
હમ.
પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે શું?
જે ટ્રાન્સપોર્ટ ઘના લોકો સાથે મલીને વાપરે જેમ કે બસ, ટ્રેન અને મેટ્રો.
હા, બિલકુલ તને પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરવું ગમે છે?
હલો.
તને પબ્લિક ટ્રાન્સપોર્ટ વા ટ્રાન્સપોર્ટ વાપરવું ગમે છે?
હા, ખાસ કરીને ટ્રેન.
હા, મને પણ ટ્રેનની જર્ની ગમે છે.
હમ, પબ્લિક ટ્રાન્સપોર્ટનો સૌથી મોટો ફાયદો શું છે?
અ તેમાં પેસા ઓછા લાગે છે.
હ, હા પ્રાઈવેટ વેહિકલ કરતા સસ્તો પડે.
હા, સ્ટુડન્ટ્સ માટે પણ યુઝફુલ છે.
બિલકુલ.
અ પબ્લિક ટ્રાન્સપોર્ટથી ટ્રાફિક પણ ઓછો થઈ શકે.
હા, જો વધુ લોકો બસ વાપરે તો રોડ પર ગાડીઓ ઓછું થાય.
હા, પોલ્યુશન પણ ઓછી થાય.
હા, આ બો મોટો ફાયદો છે.
હા, આ એન્વાયરમેન્ટ માટે પણ સારું છે.
મેટ્રો અને લેક્ટ્રિક બસીસ પણ હવે પોપ્યુલર થઈ રહી છે.
હા, કારણ કે એ ઇકો ફ્રેન્ડલી છે.
હમ, તને બસમાં ટ્રાવેલ કરવું ગમે છે?
હા, શોર્ટ ડિસ્ટન્ટ માટે ઠીક લાગે છે.
હમ, પન ક્યારે બસમાં બો ભીડ હોય છે.
હા, બિલકુલ પીક આવર્સમાં ઉભા રહેવું પડે.
અને કરે લેટ પણ થાય.
હા, ટ્રાફિકના કારણે.
તને લોકલ ટ્રેનનો અનુભવ છે?
હા, એક વાર મુંબઈમાં ટ્રાવેલ કર્યું હતું.
કેટલી ભીડ હો એ છે?
બહુજ વધુ પણ લોકો રોજ ટ્રાવેલ કરે છે.
હા કારણ કે ફાસ્ટ અને અફોર્ડેબલ છે.
હા પબ્લિક ટ્રાન્સપોર્ટમાં સેફ્ટી પણ ઇમ્પોર્ટન્ટ છે.
બિલકુલ, હવે પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ વિશે વાત કરીએ.
હા.
પ્રાાઈવેટ ટ્રાન્સપોર્ટ એટલે પોતાના ગાડી જેેમ કે બાઇક કે કાર.
હા તને પ્રાાઈવેટ ટ્રાન્સપોર્ટ વધુ ગમે છે?
કમ્ફર્ટ માટે હા.
હા પોતાની ગાડી હોય તો ફ્રીડમ લાગે.
ટાઈમ પણ વાંચવ વાંચવે છે.
હા બસ કે ટ્રેનની રાહ ના જોવી પડે.
અને ડાયરેક્ટ ડેસ્ટિનેશન શકાય.
હા ફેમિલી સાથે ટ્રાવેલ માં કાર યુઝફુલ લાગે છે.
બિલકુલ લોંગ ડ્રાઈવ ની મજા પણ આવે.
હા મ્યુઝિક સમ અ સંભ સાંભળતા સાંભળતા ટ્રાવેલ કરવું મસ્ત લાગે. પણ પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ ના નુકસાન પણ છે.
હ જેમ કે પેટ્રોલ નો ખર્ચો
હા ફ્યુલ પ્રઇસીસ પણ વધી રહી છે. મેન્ટેનન્સ નો ખર્ચો પણ હોય છે. કાર સર્વિસ ઇન્સ્યોરન્સ અને રિપેર અ ક્યારેક તો પાર્કિંગની પ્રોબ્લેમ પણ ઘણી જગ્યા હોય છે. ખાસ કરીને મોટા શહેરોમા
હા ટ્રાફિક જામ પણ વધે છે. જો દરેક વ્યક્તિ અલગ ગાડી વાપરે તો રોડ ભરી જાય. એનુ
હા અને પ હા તો તેનાથી પોલ્યુશન પણ વધે તને બાઈક ગમે છે કે કાર
હમ મને તો બાઈક ગમે
હા શોર્ટ ડિસ્ટન્સ માટે બાઈક સાચી છે અને કાર લોંગ ડિસ્ટન્સ માટે
હા પણ હેવી ટ્રાફિકમાં નથી ગમતુ
હા હા તને ડ્રાઈવિંગ ગમે છે.
હમ મને ગમે છે ડ્રાઈવિંગ તો
હ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં તમે રિલેક્સ થઈ, શકો
હ હા ડ્રાઈવિંગ ની ટેન્શન નથી હોતુ.
હ પણ પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટમાં પ્રાાઈવસી હોય છે.
બિલકુલ
હમ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ઘણા નવા લોકો મળે ક્યારેક ઇન્ટરેસ્ટિંગ કોન્વર્સેશન પણ થાય.
હમ તને લાગે છે કે ફ્યુચરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ વધુ પોપ્યુલર થશે.
હા થશે ને ખાસ કરીને મેટ્રો અને ઇલેક્ટ્રિક ટ્રાન્સપોર્ટ
ગવર્મેન્ટ પણ પબ્લિક ટ્રાન્સપોર્ટ ઇમ્પ્રુવ કરી રહી છે.
હા કારણ કે પોપ્યુલેશન વધી રહી છે.
હમ તને મેટ્રોમાં ટ્રાવલ કરવુ કરવાનું ગમે છે.
હા બહુ ગમે છે, મેટ્રો ફાસ્ટ અને ક્લીન હોય છે અને ટ્રાફિક ની પ્રોબ્લેમ પણ નથી
અમધા દેશમાં હવે ઘણા શહેરોમાં મેટ્રો છે.
હા અને લોકોને ઘણી સુવિધા મળે છે, તને સાયકલ વાપરવું ગમે છે.
હા શોર્ટ ડિસ્ટન્સ માટે સાયકલ બેસ છે.
હા હેલ્ધી પણ રહે અને આનાથી પોપ્યુલેશન પણ ના થાય.
હમ બિલકુલ
હા કેટલાક દેશોમાં તો લોકો સાયકલ વધુ વાપરે છે. એન્વાયરમેન્ટ માટે સારુ છેને.
તને ઇલેક્ટ્રિક વહકલ વિશેષ શું લાગે છે.
અ ફ્યુચર માટે સારી ચોઈસ છે પેટ્રોલ અને ડીઝલ કરતાં પોલ્યુશન ઓછું કરે
અ હા પણ ચાર્જિંગ સ્ટેશન હજુ બધા જાય કે
હા પણ ધીમે ધીમે સિસ્ટમ ઇમ્પ્રુવ થઈ રહ્યુ, છ.
બિલકુલ તને સ્કૂલ કે ઓફિસ જવાસ્તુ વધુ સારું લાગે.
ડિસ્ટન્સ પર ડિપેન્ડ કરે છે.
ના મતલબ પબ્લિક કે પ્રાઈવેટ
અ શોર્ટ ડિસ્ટન્સ માટે બાઈક અને લોંગ ડિસ્ટન્સ માટે ટ્રેન
હમ્મ હા પ્રેક્ટિકલ ચોઈસ છે તને લાગે છે કે લોકોએ પબ્લિક ટ્રાન્સપોર્ટ વધુ વાતું રહેજો એ.
હા ખાસ કરીને શહેરોમાં
હમ ટ્રાફિક અને પોપ્યુલેશન બંને ઓછું થશે.
હા પણ પબ્લિક ટ્રાન્સપોર્ટ કમ્ફર્ટેબલ અને સેફ પણ હોવું જોઈએ.
બિલકુલ તને ટ્રાવલિંગ ગમે છે જનરલી
અ હા બઉ.
હમ જરની પણ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો ફક્તા ડેસ્ટિનેશન નહી.
હા આ તો સારી વાત છે.
તો તારે મતે અ બેસ્ટ શું છે પબ્લિક કે પ્રાઈવેટ ટ્રાન્સપોર્ટ
હમ બંનેની પોતાના જગ્યા ઇમ્પોર્ટન્ટ છે.
હા મારા મતે પણ સિચ્યુએશન અનુસાર ચોઈસ બદલાય.
બિલકુલ. પબ્લિક ટ્રાન્સપોર્ટ થી પૈસા અને એન્વોર્મેન્ટ બને બચાયે.
હા એ તો તને સાચી વાત કી. આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટ અ કરીએ તો પૈસા અને ઇન્વોલ્વમેન્ટ બંને બચાય અને પ્રાઇવેટ ટ્રાન્સ પોટ થી કમ્ફર્ટ અને ટાઈમ મળે. એટલે અ પબ્લિક ટ્રાન્સપોર્ટ અને પ્રાઈવેટ ટ્રાન્સપોર્ટમાં બંનોમાં બેલેન્સ હોવા જરૂરી છે.
હમ. હ આજની વાત બહુ ઇન્ટરેસ્ટિંગ હતી.
હા મને પણ મજા આવી. ચ ચાલો પાછી આપણેે મળીને વાત કરીએ.
ઠીક છે.
જય શ્રી કૃષ્ણ.
હેલો.
જય શ્રી કૃષ્ણ.
ઠીક છે હવે મળીએ છે જય શ્રી કૃષ્ણ.